હમ
અવાજ આવે છે. તમને મારો?
હા આવે છે.
હા તો આજે છે ને આપણે એક એવો વિષય પર વાત કરીશું જે ખુબ જ રસપ્ર દ જે છે કે આજે પણ જે ચાલતી અનોખી પરંપરાઓ છે એ બધું અછા.
બરોબર ખુબ જ સરસ રીતે પરંપરા એ સમાજ ની ઓળખ બને.
હા સાચી વાત આમ સમય બદલાય છે. પરંતુ ઘણી આમ પરંપરાઓ છે ને આજે પણ પણ જીવ્યંત છે.
હા કેટલીક પરંપરાઓ સદીદી જૂની હોવા છતાં આજે પણ લોકો તેને માન આપે છે.
હા પરંપરા માત્ર રીત રિવાજ નથી.
સમાજ નું જ્ઞાન પણ છુપાયેલું હોય.
હા અને ઘણી વખત લોકો પૂછે છે કે જૂની પરંપરા આજે શા માટે રાખવી?
કારણ કે ઘણી પરંપરા પાછળ તો એ સારું કારણ
હા દરેક પરંપરા છે ને અંધશ્રદ્ધા નથી.
હા ઘણી પરંપરાઓ જીવનને સરળ અને સૂચી પણ બનાવે.
હા ચાલ આમ કેટલીક અનોખી પરંપરાઓ વિશે વાત કરીએ આપણેે?
પ્રાયથી થી ઘીરનાદરવાજે તોરણ બાંધવાની પરંપરા.
હા લગભગ દરેક તહેવારે લોકો આ તોરણ તો બાંધે જ છે.
હલો.
હા લીલા પાન નું તોરણ શુભ માનવામાં આવે છે.
હા તે ઘરને સુંદર પણ બનાવે છે ને એકદમ.
ઘણા લોકો માને છે કે તે સારા વિચાર નું સ્વાગત કરે છે.
હા અને બીજી પરંપરા છે કે ઘરમાં દીવો પ્રગટાવવાની.
સવાર અને સાજ સમયે દીવો કરવ કરવામાં આવે છે.
હા દીવો પ્રકાશ નું એક પ્રતિક માનવામાં આવે છે આમ.
હ પ્રકાશ એટલે આશા અને સકારત્મક સકારાત્મકતા.
હા અને ત્રીજી પરંપરા એ છે કે મહેમાન નું સ્વાગત કરવું.
મન આવે ત્યારે પાણી આપવાની રીત આજે પણ જોવા મળે છે.
હા ક્યાંક કંકુ અને ચોખાથી પણ સ્વાગત કરવામાં આવે છે.
હા પરંપરા નો આદર અને સન્માન દર્શાવે છે.
હ અને ચોથી પરંપરા છે કે વડીલોના આશીર્વાદ લેવાના.
હમ ઘરમાં કોઈ પણ ખૂબ કામ પયેલા વડીલો ના આશીર્વાદ લેવામાં આવે.
હ હા આ પરમ પરપરા આજે પણ આમ અનેક પરિવારોમાં છે.
હ પાંચમ પરંપરા એ છે કે તહેવાર સાથે મળીને ઉજવવાની.
હા આખો પરિવાર ભેગો થાય તહેવારના સમયમાં.
હમ્મ અને સાથે ભોજન પણ કરે.
હ સાથે વાતો પણ કરાય ને.
મજબૂત બનાવે છે.
હા અને આજના સમયમાં પણ છે ને તેનું મહત્વ ઓછો થયો નથી.
હા છઠ્ઠી પરંપરા છે કે મંદિર માં ઘંટ વગાડવાની.
હા ઘણા લોકો દર્શન પહેલા ઘંટ વગાડે જ છે.
હા એક જુની પરંપરા છે.
હ લોકો છે ને તેને ભક્તિ સાથે આમ જોડે છે આ વસ્તુને.
સાચી વાત છે અને સાતમી પરંપરા છે પ્રસાદ વેચવાની.
હ પ્રસાદ દરેકને આમ સમાન રીતે આપવામાં આવે છે.
હમ્મ અને તે સમાનતાનો સંદેશ પણ આપે છે.
હ અને સાથે વહેંચવાની ભાવના પણ શીખવે ને.
અને આજની પરંપરા છેષની પૂજા કરતી.
હા પીપળો વડ અને તુલસી નું વિશેષ આમ મહત્વ માનવામાં આવે છે.
હમ્મ અને આ પરંપરા કુદરતી પ્રત્યે આદર દર્શાવે છે.
હ પર્યાવરણ નું મહત્વ પણ સમજાવે છે આનાથી.
હ આવી પરંપરાથી આમ નુ આદર કરવો.
હ ખોરાક નો બગાડ ન કરવો એવી શીખ આપવામાં આવે જ છે આપણને પહેલે.
હમ્મ અને બગાડવાનું સ્વરૂપ માનવામાં આવે અને ભગવાનું સ્વરૂપ માનવામાં આવે.
હા આ વિચાર આજે પણ ખુબ જ ઉપયોગી છે.
હ દસમી પરંપરા છે નવા કામની શરૂઆતમાં શુભ શુભ સમયે કરવી.
હ અ ઘણા લોકો તો હજુ પણ આ રીતે આમ અપનાવે છે.
હમ્મ આ પરંપરા વિશ્વાસ સાથે જોડાયેલી હોય છે.
અ અ અને વિશ્વાસ માણસને હિંમત આપે છે.
હ કેટલીક પરંપરાઓ પ્રદેશ પ્રમાણે બદલાય છે.
હમ્મ પરંતુ તેનો હેતુ સારો જ હોય છે.
ગુજરાતમાં પણ ઘણી અનોખી પરંપરાઓ હોય છે.
અ અ ગામ આમ ગામ અને શહેરમાં કેટલીક રીત આમ અલગ અલગ જોવા મળે આપણને.
હમ્મ છતાય સંસ્કૃતિ નો આધાર જ સંસ્કૃતિ નો આધાર એક જ રહે છે.
હા, પરંપરા સમાજને જોડવાનું કામ કરે છે.
બાળકોને પરંપરાનું જાણ કરવી પણ જરૂરી છે.
હા, જેથી તેઓ પોતાની સંસ્કૃતિને સમજી શકે ને.
હા, માત્ર પરંપરા માનવી પૂરતી નથી હોતી.
હમ, હમ, તેની પાછળનું કારણ પણ સમજવું બહુ જરૂરી છે.
હા, યોગ્ય પરંપરા પરંપરા ને આગળ વધારવી જોઈએ.
પરંપરા સમાજ માટે સારી ના હોય, તેમાં સુધારો પણ કરવો જોઈએ.
સાચી વાત છે, સમય સાથે પરિવર્તન આપું. આવવું એ સ્વાભાવિક જ છે.
અને ભવિષ્ય પણ આમ દિશા આપે.
પરંતુ સારા મૂલ્ય ક્યારેય બદલાતા નથી.
હા, પરંપરા એ ભૂતકાળ અને વર્તમાન વચ્ચેનો સેતુ છે.
તેથી તે ભવિષ્યને પણ દિશા આપે છે.
હા, દરેક પરંપરામાં કોઈને કોઈ શીખ છુપાયેલી જ હોય છે.
તે શીખ સમાજ બહુ જ મહત્વની હોય.
હ, આજની ચર્ચામાં છે ને આપણેે ઘણી અનોખી પરંપરાઓ વિશે વાત તો કરી.
હા, પણ એ સમજી એ પરંપરા માત્ર જૂની વાત જ નથી.
હા, તે જીવન જીવવાની એક આમ સુંદર રીત પણ છે.
સાચું કહ્યું, સારી પરંપરાઓ સમાજને મજબૂત બનાવે છે.
હા, એ તો છે જ, અને હવે કેટલીક એવી પરંપરાઓ વિશે પણ વાત કરીએ. જે અલગ અલગ પ્રદેશમાં આજે પણ જોવા મળે છે.
હા, આપડે છે ને. અ દરેક-દરેક પોતાની પોતાના પ્રદેશની એક આગળની ઓડ પરંપરા.
હા, કેટલાક ગામોમાં છે ને, આજે પણ ગામના બધા લોકો મળીને તહેવાર ઉજવે છે.
હા, સાચી વાત છે, તેમાં નાના કે મોટા એવો કોઈ ભેદભાવ આપવામાં આવતો નથી.
હા, બધા લોકો એકબીજાની મદદ કરે છે.
આ પરંપરા સમાજમાં એકતા વધારે આપે છે.
હ, ઘણી જગ્યાઓ એ છે ને, નવા પાક ની ખુશી માં ખાસ ઉજવણી કરવામાં આવે છે. હ.
ખેડૂત પોતાના પરિશ્રમ માટે ભગવાનનો આભાર પણ માને.
હ. હ, આ પરંપરા છે ને, કુદરત ના પ્રયત્નોને આમ આદર પણ દર્શાવે છે. અચ્છા.
હા, ખરેખર, કારણ કે ખેતી સંપૂર્ણ રીતે કુદરત પર આધારિત હોય છે.
હા, કેટલીક જગ્યા હો છે ને, વરસાદ માટે પણ પ્રાર્થના કરવાની એક પરંપરા. જોવા મળે છે.
હા, લોકો મળીને ભગવાનને સારા વરસાદ માટેની પ્રાર્થના કરે છે.
આ પરંપરામાં છે ને, લોકોની આશા અને વિશ્વાસ દેખાય છે.
હ, અને સાથે સાથે એકતા પણ જોવા મળે છે.
કેટલીક જગ્યા એ છે ને, ઘરના આંગણા માં પણ રંગોળી બનાવવાની એક પરંપરા આજે. પણ છે.
હા, એ રંગોળી માત્ર શણગાર માટે નથી હોતી.
હ તે ખુશી અને શુભ પ્રસંગ ના પ્રતિક પણ માનવામાં આવે છે,
હા દરેક ડિઝાઇન પાછળ અલગ અલગ વિચારો હોય છે.
હા, ઘણા પરિવારોમાં તો છે ને સવાર ની શરૂઆત પ્રાર્થના થી થાય,
હા આ પરંપરા અને શાંતિ મનને શાંતિ રાખવાવામાં મદદરૂપ થાય છે.
ઘરમાં વડીલોને છે ને પ્રથમ પ્રણામ કરવામાં રીતમ રીત પણ એક જોવા મળે છે, આજે પણ
હ તેને નમ્રતાને સારા સંસ્કારની નિનીશાની કેવા
અ અ લગ્ન પ્રસંગમાં પણ ઘણી અનોખી પરંપરાઓ જોવા મળે છે, અત્યારે
દરેક વિધિનો પોતાનો અલગ જર્ થાય છે.
હા, કેટલીક વિધિઓ તો પરિવારને છે ને એક સાથે જોડવાનું કામ કરે છે.
અને કેટલીક બીજો નવા જીવનની ખુબ શરૂઆત દર્શાવે,
હા ઘણા પરિવારોમાં તો છે ને ભોજન પેલા ભગવાનને યાદ કરવામાં પણ આવે છે,
આ પરંપરા અન્ન પ્રત્યે આદર વ્યક્ત કરે છે.
હ કેટલાક લોકો છે ને ગાયને પ્રથમ રોટલી આપવાની પણ પરંપરા રાખે છે,
આ પરંપરા પ્રાણીઓ પ્રત્યેની દૈયા રાખવાની સંદેશ આપે છે.
હા, કેટલીક જગ્યા હો છે ને પક્ષીઓ માટે પણ પાણી રાખવાની એમ પરંપરા છે.
હા, ખાસ કરીને ઉનાળા માં આ પરંપરા ખુબ જ ઉપયોગી બની,
હા, આ રીતે માનવ અને પ્રકૃતિ વચ્ચેને એક સંબંધ મજબૂત બને છે.
હા, આવી પરંપરાઓ સમાજ ને વધુ, સં સંવેરી બનાવે છે.
હા અને દૂર દૂરથી લોકો છે ને તેમાં ભાગ પણ લે છે,
આ મેળામાં સ્થાનિક કલા પણ જોવા મળે છે, આપ
હા લોકગીત લોકનૃત્ય અને હસ્તકલા પણ રજૂ થાય છે, આ સમયે
હ આ રીતે જૂની પરંપરાઓ નવી પેઢી સુધી પહોંચાડી શકાય છે.
હા બાળકો પણ આ પરંપરાઓને નજીકથી સમજી શકે છે,
પણ કરાવ સફાઈ પણ સફાઈ પણ ખાસ ધ્યાન આપવામાં આવે છે,
હા, કોઈ પણ શુભ પ્રસંગ પહેલા ઘર અને આસપાસની સફાઈ કરવામાં આવે છે.
પરંપરાઓનું સ્વાસ્થ્ય સાથે પણ જોડાયેલું છે,
હા અને આ બધી પરંપરાઓ વિશે આપડે વાત કરવા જઈએને તો આખો દિવસ પણ ઓછો પડે, પણ મને તમારા જોડે વાત કરવામાં ખુબ આનંદ આવ્યો આપણે ચોક્કસ થી ફરી વાત કરીશું, આશે છે પણ